હલો.
જય શ્રી કૃષ્ણ.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
હું પણ મજામાં છુ. બીજું શું ચાલી રહ્યું છે?
શોપિંગ ચાલતી છે. હવે લગ્ન માં જવાનું છે એટલે.
હા, બિલકુલ જો કોઈ પણ પ્રસંગ આવે એ પ્રસંગ પ્રમાણે આપણને શોપિંગ તો કરવી જ પડે છે અને ફેશન તો તમને ખબર જ છે કે સમય સમય પર ફે-ફેશન બદલાતી રહે છે. તો એ પ્રમાણે આપણને શોપિંગ સમય સમય પર આપણે અ-એ ફેશનને પણ ધ્યાનમાં રાખીને કરતા હોઈએ છેએ.
હા એ તો તમે બરાબર કવ ફેશન જેવું ફેશન હોય તેવા આપણે કરી કપડાની ખરીદી કરવાની હમણાં હા એતો તમે બરાબર કયો જેવું ફેશન હોય કાપડની ખરીદી કરવાની. કયું ફેશન ચાલે છે. એ રીતે આપણા મતલબ હવે શૂઝ પણ લેવાના હોય છે આપણે મતલબ કેટલું બધું કોસ્મેટિક પણ લઈએ હમણાં કયું ફેશન ચાલે છે. એ પ્રમાણે આપડણે ખરીદી કરવા પડે છે. આજના ટાઈમમાં.
બિલકુલ સાચું કહું છો અને ફેશનનો તો આજના સમયમાં એક મહત્વનો ભાગ બની ગયો છે અ ફેશન માત્ર કપડાં પહેરવાની રીત નથી પરંતુ પોતાની ઓળખ અને વ્યક્તિત્વ બતાવવાનો એક રસ્તો પણ છે. દરેક વ્યક્તિને પોતાની પસંદગી અને સંસ્કૃતિ અને સમય પ્રમાણે ફેશનને અપનાવવું અપનાવવું જોઈએ જો આપણે જે જેવા કપડાં પહેરીએ છીએ જેવો આપણો પરિવેશ હોય છે એના પરથી પણ આપણી જે વ્યક્તિત્વ આપણી જે છવી હોય છે એ અ સામે આવે છે. તો એ આપણે વ્યક્તિત્વ પર પ્રભાવ પડે છે આપણે કયા ફેશન થી રહીએ છે એનું આપણા આપણા વ્યક્તિત્ પર પણ પ્રભાવ પડે છે.
હા એ તો તમે એકદમ બરાબર વાત કરી ર આપણે કેવું આપણું કેવું પહેરવેશ છે આપણે કેવા મતલબ કેવા ફેશનથી આપણે મતલ રહીયએ છીએ એ તો આપણે મતલબ આપણા વ્યક્તિત્વ એના પર જ નિર્ભર કરે છે. આ કેવા છો આપણે આમ એ તો છે. જ હમણાં જોવ ને અમે ફરવા ગેલા તો એ ટાઈમ મે મતલબ અવે કો પિકનિક ને એવું બધું ફરવા જો તો આપણે એ રીતે આપણે કપડાની શોપિંગ કરીએ છીએ એ હ લગન છે. તો આપણે લગ્નમાં કેવા આપણને ટ્રેડિ નલ ને એવા બધા કપડાં જોઈએ તો આપડે એ ટાઈપ હ ખરીદી કરીએ છીએ. હવે એના માટે હ હ આપણે હમણાં આ ટાઈમે ઘાઘરા ચોલી ને અ જેન્સ માટે આપણે બ મસ મસ કુર્તાઓ લેયે છે ઝેરી વાળાને નેવા બધા ને. છોકરાઓને પણ હમણાં કેવા આમ ટ્રેન્ડી ના હિસાબથી એ લોકો સીવડાવાનું વધારે પસંદ કરે છે. તો એમ હમણા એટલી બધી ફેશન હવે કેવુ હવે ઓલ્ડ ફેશન છે. ને તે હમણાં પાછી ટ્રેન્ડમાં આવતી છે.
બિલકુલ સાચું કહ્યું છે તમે અને જો આપડે અ એવું કહી હું તો આમ વિચારું છું કે પણ ફેશન થી રહીયે પણ હે ને આપણને અ ફેશનમા એવુ એ કે આપણને હે ને અ ફેશનમાં છે. ને આપણને એવું છે કે આપણને અ એવ અ જેવી રીતે કપડાં હોયને એ કપડાનું આપણને અનુકૂલ આપડે શરીર પર અનુકૂલ થાય ને એવા કપડાં પહેરવા જોઈએ આપડે જેમાં આરામ દાયક અને કન્ફટે પળ અનુબ ધ અનુ અનુભવ કરતા હોઈએ ને. એવા કપડાં પહેરવા જોઈએ.
હા એ તો છે જ હમણાં જોવ ને આ કોડસેેટ નો કેટલો જ કેટલું ફેશન ચાલે છે. હવે ઓવર સાઇઝ ટી શર્ટ ને કોડસેેટ ને પેન્ટમાં તો એવા એવા પેન્ટ આવેલા છે બેગી પેન્ટ ને બુટ કટ પેન્ટ ને એ ટલા બધા આમાં અલગ જ સ્ટાઈલ ના બધા કપડા આવે તો જ હમ ચાલે છે.
હાલો.
હલો.
હા. બોલો.
હા હા એ કઈ નીચે કઈ ઓનલાઈન આવી ગયું હતું એટલે તો આપડે જો ફેશન ની જ વાત ચાલી રહી તો તુ હમણાં મી પણ એક ફોન પર જોઈને જ કઈક ઓર્ડર કરેલો હતો. તે ઓર્ડર આવી ગયો હતો એ કે
હા હા.
હા તમે જેમ કહો છો કે કોટસેટ હા.
તમે ઓનલાઈન શોપિંગ કરો એમ.
હા હા.
હા. એ તો છે જ હમણાં ઓન લાઈન ની પણ કેટલું બધું ડિમાન્ડ ચાલે છે. ઓનલાઈનમાં આપણને જેવા જોઈ આપડે ત્યા સિલેક્ટ કરીને જેવા આપણને જોઈએ છે, એવું આપણે શોપિંગ કરી શકીએ છીએ.
બિલકુલ.
એ તો છે જ પણ મને શું મ ને ઓનલાઈનમાં વધારે કમ્ફર્ટેબલ નથી થતું, હું છે ને વધારે ઓફલાઈન જ પસંદ કરું છું. હું જઈને પોતે જ ક્યા કપડા ને આમ ફીલ કરીને એ લોકોને ટચ કરીને કપડાં ને એવું બધું લેવું ને તો જ મને ગમે છે. મને ઓનલાઈનમાં કઈ ખબર જ નથી પડતી. કે કેવું આવશે ક્વલિટી.
બિલકુલ હા એ તો છે પણ રિવ્યૂ જોઈને અને ઓનલાઈન શોપિંગમાં પણ એવું છે કે આપડે કોઈક વસ્તુની રિવ્યૂ જોઈને અને પછી આપડે કરીએ તો પણ એ અ તો કોઈક કોઈ કોઈ ક હ ઓફરમાં મળી રહે છે તો કોઈ વસ્તુ આપણને
છે જે ઓફરો હા ઓનલાઈનમાં ઓ પર ખુબ સારી સારી મળે છે, ખૂબ ખુબ જ ચાલે છે આવું. ખબર નહી મને તો કમ ટેબલ જ નથી, હું જ્યાં વધારે પ ડતું હું તો ઓફલાઈન જ પસંદ કરું છું.
હા, એ તો છે.
હા.
હા પણ ફશનની જે જો આમ જેવી ડિમાન્ડ હોય, જેવું ચાલતું હોય, એ પ્રમાણે અ, આપણે ખરીદી અ, પણ, અ, કરવાની, કરવી જ પડે છે, જેવી જેવી રીતે સમય જાય છે, એવી એવી રીતે
હા, એ તો છે જ. હમણાં જોઓ ના, સાડીઓમાં પણ કેટલું બધું, કેટલી બધી અલગ અલગ ફેશનની બધી સાડીઓ આવે છે, મિરર વર્ક છે, કઢાઈ વર્ક છે, અ કેટલા બધા, ગોટા વર્ક છે, કેટલી બધી ડિઝાાઈનો આવે છે સાડીઓમાં પણ હવે તો
હા, બિલકુલ સાચું કહો છો તમે
એ તો છે જ. ને હમણાં લેડી, છોકરીઓ પણ કેટલા મસ્ત મસ્ત, એ લોકોને પણ કેટલા મસ્ત ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ આવે છે.
હા ફેશન તો જોવો સમય સમય પ્રમાણની કોઈ કો કોઈક એવી વસ્તુઓ છે, હા, જે ટ્રેડિશનલી ચાલ હોય એ ચાલતી જ હોય છે, જેમ કે જુઓ પેલા હેને, ગોટા પત્તીના વર્ક, આપણા જે દાદી નાની એ લોકો પહેરતા હતા એ લોકોની ત્યારે કપડાંની ક્વોલિટી અને બધું કેટલું સારું હતું. તો અ, એમ એમ મતલબ એવું એવું બી છે કે જે ફેશન પહેલાંની હતી એ ફરીથી અ પાછી બદલાવીને પાછી આવી જ રહી છે, તો આપણે એવું પણ કહી શકીએ છીએ કે ફેશન સમય સમય પર જેવું બદલાય છે, એ એવી રીતે જે આપડ પૌરાણિકમાં જે ચાલતું હોય એ પણ પાછું બદલીને પાછું ટ્રેન્ડમાં આવી જ જાય. તો એવું નથી હોતું કે કોઈ આપણી જે પુરાણિક વસ્તુ હોય એ પણ આપણને ફરીથી થી આપણે, આજકાલ કેટલું હોય છે કે ન બોલ વર્ક છે એ ટ્રાન્સફર કરાઈને આપણે નયા નવીન કપડા ઉપર ટ્રાન્સપરેન્ટ કરાવાઈને કરીએ છીએ, તો પહેલાનો જે વર્કનો જે ફેશન હતો, એ ફરીથી આવી જ જાય છે.
હા એ તો તમે બરાબર કેવ, ફેશન તો શું આપણા જીવનનો આ મહત્વપૂર્ણો ભાગ છે, આવી કેવી રીતે આપણને મતલબ સોપિંગ કરવાનું તો એટલું બધું ગમે છે ને હમણાં ફેશનનું સુ ચાલતું હોય છે, બસ આપણને જે જેમ ફેશન જેમ ફેશન આવી નહી તેમ આપણે તરત જ શોપિંગ કરવા જતા રહીએ છે. ને મતલબ છે ને હમણાં કેવું છે સ આપણે આપણા ફેશન હિસાબથી આપણે આપણા વ્યક્તિત્વને ના ભૂલવું જોઈએ, આપણને કેવુ, આપણને સૂટ કરે છે, આપણને કેવું પહેરવું જોઈએ, આપણે વેશ કેવો પહેરવો જોઈએ, એ રીતના આપણને કમ્ફર્ટેબલ હોય, તે રીતને જ આપણે શોપિંગ કરવું જોઈએ.
બિલકુલ સાચી બહુ કોઈ પણ એ કે આપણને જે અનુ લાગે જેમા આપ કમફટ અનુભવતા હોઈએ, આપણને કપડા પણ ફેશનની પ્રમાણે, એવું નહી કે આપણને શરીરને સોભતું ન હોય અને ખાલી ફેશન ના દેખ દખાવના ચક્કરમાં જ આપણે જેવા તેવા કપડાં પહેરી લઈએ, એવું નહિ, આપણને આરામદાયક કમ્ફર્ટેબલ અનુભવે એ આપણે સારી રીતે પહેરીએ, એ જ ફેશન કહેવાય.
હા, એ તો છે જ. ને હવે ગરમીમાં તો કેવું હતું કે આપણને મતલબ ખાલી કોટન જ કપડાં ગમતા હતા, લિનન છે, કોટન છે એકદમ લૂઝ લૂઝ ઢીલા ઢીલા છે એવી રીતે જ આપણને કપડાં ગમતા હવે જેવું હવે વરસાદ હસે, ઠંડી હસે તો આપણને મતલબ એ ટાઈપ પાછા આપણને કપડાં જોઈસે, ફૂલ ટી શર્ટ જોઈસે, ગરમ કપડાં જોઈસે તો આપડે પણ આપડા આમ, સીઝ ઝન વાઈઝ બી આપણે, આપણે, સુ, અ ફેશન જેવું હોય, તે બદલતા જાય છે ને એવી રીતે
બિલકુલ સાચું કહો છો તમે, જેમ જેમ સમય પસાર હોય છે, હા, તમે જેમ કીધું કે સુતી કપડા આપણે, મોસ્ટલી રિતુ પ્રમાણે, ફેશન પણ એવું જ હોય છે પ્રમાણે જેની જે રીતુ ચાલતી હોય, હા. એ રીતે રિતુ પ્રમાણે પણ આપણે, ફેશન, કપડામાં ફેશન નો ટ્રેન્ડ આવે છે.
હમ, એ તો છે જ. હમણાં પણ અમે લોકો ફરવા ગેલા ત્યારે કેટલી બધી શોપિંગ કરી હતી અમે પૂરો પૂરો દિવસ આમ બહાર ફરતા મતલબ છોકરાઓ માટે અલગ ટાઈમ નીકળીને ઘરનું કામ કરતા પાછા છોકરાઓ માટે શોપિંગ કરવા જતા પાછા ઘરે આવતા પછા રાત આપણે આપણા લેડીઝને કેવા જોઈશે વેસ્ટર્ન બધું એ બધું શોપિંગ કરવા જતા તો શોપિંગ કરવાની આ ફેશનમાં અલગ જ મજા આવે છે.
બિલકુલ સાચું કહો છો તમે
એ તો છે જ.
છે કે આપણા ભારત દેશમાં તો એવું છે કે કેટલા બધા પ્રકારના લોકો રહે છે એ એ વિવિધતા ન પણ આપણે ફેશન ઉપર અસર થાય છે. કે બધા અને આપડે જો કેટલા બધા પ્રકારના પારંપરિક આપણા જે ડ્રેસો છે. છે પછી સાડી કુર્તા શેરવાની આ આવા પણ વ્રસ્તોો છે અને એના સાથે સાથે આધુનિક વસ્તુ પણ બહુ જ લોક પ્રિય છે અને ફેશન તો બદલાતી રહે છે. પરંતુ સાદગી અને જો આત્મવિશ્વાસ હંમેશા સુંદર લાગે છે. એટલે સાચી ફેશન તો એજ છે કે સાદા કપડાં હોય સાદગી હોય અને જે પહેરીને આપણને આત્મવિશ્વાસ આવતો હોય અને આપણે પોતે જેમાં ખુશ ખુશી અનુભવતા હોઈએ એને જ ફેશન કહેવાય. તો ચાલો ફ ફરી આપણે અ જરૂરથી આવા કોઈ વિષય પર ચર્ચા કરીશું. શું અને બહુ સારું લાગ્યું આ વિષ ય પર વાત
હા ચાલો મળીએ જય શ્રી કૃષ્ણ.